હાલો
હા હાવું ખોલીને બેઠી છે. નંબર ડાયલ કરીને
હમ્મ
શું કરો છો તમે? અમે તો શું બસ સુતા હતા
તમે?
વરસાદ છે વરસાદ
અરે વરસાદની તો વાત જ ના પૂછો. બોઓ જ છેે વરસાદ કપડા નથી સુકાતા અમારે પછી અંદર દોરી બાંયધી છે ને એમ કપ કપડા શુંકવીએ અમારે કેટલા બે દિવસ થી તો પાણી નઈ આવે પાણી વગરના છીએ.
કેમ પાણી કેમ નઈ‌ આવે?
પાઈપલાઈન તૂટી ગઈ છે અમારે ક્યાંક. એ પ્રોબ્લેમ છે તો ના ના કપડાએ નઈ ધોવાયા છે તો એમને એમ ઢગલો પડ્યો છે તો બહાર ગયા હતા અમે
હમ્મ
કપડાનો ઢગલો થઈ ગયો.
ઘરે આવતા રેજો પાણી ના હોય તો.
ના ના બેન અવે એમ તો ડ્રમ છે અમારે એક ભયરું ડ્રમ નીચે.
તો એમાંથી યુઝ કરશો અવે
વરસાદ આવ તો હોય ને ડોલ રાખી રાખજો તો ભરાઈ જાય.
હા આ, ના એમ તો ડ્રમ છે અમારે તો ડ્રમ આખું ભર્યું છે આજનો દિવસ કદાચ નઈ આવે પાણી. પછી કાલ સવારથી તો કીધું કે આવશે કદાચ કાલનું તો નથી આવતું. કીધું છે આજ આખો દિવસ ને પણ ઉપરની ટંકી છે ને એ બોઉ નાની છે અમારી. પાંનસો લીટરની જ છે. બસ તો એમાં નાય ધોય અમે નાય ધોય અને બસ છોકરા માટે યુઝ કરીએ ને ત્યાં તો ખાલી થઈ જાય.
બો નાની છે ને તો.
અમારે નાની છે પણ અમે લીધું ને એ અમારો ટ કોનેયા ઉપર રાખેલી તો બે ટાકા ભેગા રાખ
અઅ ના અમારે એવી રીતના પછી ઉપર નો રાખવા દેવ ઉપર ના રાખવા દેમ નીચે તમારે રાખો ને તો હાલે ડ્રમ. તો અમે પછી નીચે રાખ્યું છે તો એ નીચે ભયર્યું છે. બધું તો નીચેથી પછી યુઝ કરશું ને તો હાલશે.
હ હા.
એટલે કઈ વાંધો નઈ આવે.
હ
એક દિવસ જ છે. મારે તો લાઈઇટને પાણીને વરસાદ ને બધું એમને એમજ છે બેન ચાલુને ચાલુ.
હમ્મ
લાઈટ એ વય જાય વરસાદ ફૂલ અનરા ધાર પડે.
હા! અમારે વરસાદ તો છે, પણ ધીમો ધીમો આવે.
અચ્છા ધીમો ધીમો, નઇ અમારે તો ધીમો ધીમો ન તો નામજ નહી લેવાનું, અમારે તો અનરા ધારજ પડે. એને હજી મેચજ જો હમણાં. હમણાં મેસેજ આવ્યો છે, બહુ વરસાદની આગાહી છે એ કે.
એટલે ઘરમાંન ઘરમાંજ રેવાનું છે અમારે.
બધું બહાર થી લઈ આયવા કરીયાણું?
હા, કરિયાણું તો અમે મહિના, દિવસનું ભેગુંજ કરી લીધું છે. એટલે હવે એ કઈ ઉપાધિ નથી.
એક કપડાં સુકવાની ઉપાધિ છે, બહુ ગંધાઈ જાયશ બસ કપડાં. અમારા તો
કમ્ફટ નાખી દેવાય ને.
કમ્ફટ નાખીએ તોય પછી હુકાતા નથી તો ગંધાય છે, હજી તો હાંફ ગંધાય કે.
કમ્ફર્ટ એ ખાલી થઈ ગ્યો હવે ઇ એક, પણ અમે એ રીયલ વાપરીએ જ ને તો લિક્વિડ, તો એમાં હારી સ્મેલ આવેછ.
એનાથી કપડા સરસ થઈ જાય મેંલા હોય તો?
મેંલા ઓય તો સરસ થઇ જાય છે, એરિયલ થી.
કેટલાનું આવે?
અમે ચાર લીટર વારું આવેને એ લીધું તું, સાતસો રૂપિયાનું સાડા સાતસો નું.
પછી તો મારેને તો બઉ મોંઘુ પ પડે. અમને તો તેજ ફાવે. પાવડરની થેલી લઈએ.
ઓહો! ના પાવડર ની ઠેલી બેન અમારે મશીનમાં વાપરીએે ને તો મશીન ખરાબ. થઈ જાય એમ કે.
એવું છે, તો અમે એવું કરશું કે અમે લિક્વિડજ રાખશું.
એ લિક્વિડજ રાખવાનું બેન રાખો તમે.
હમ્મ, જામી જાતું હશે ને પાવડર તો.
પાવડર છે ને જામીન જાય એટલે એ જે આપડે મશીન લઈએને ત્યારે જ કએ કે લીક વીટ જ વાપરજો એમ. પાવડર ના વાપરતા, અને જે મસ શિપ હોય ને થોડુંક વોશ કરતું રેવાનું, અમને એવું કીધું હતું, અમે વોશિંગ મશીન લીધુંતુ ક્યારેક કે એમાં લખી ગયેલુંજ આવે કે મશીન વોશ કરવાનું એવું, પછે વોશિંગ મશીન નો પાવડર આવે ને તેનાથી એમ. દોઢ મહિને નહી તર વ રેલું જામી જાય, ખરાબ થઇ જાય.
ટ્રેનર ટ્રેનલ ક્લીનર કેખ આવે ઈને
ક્લીનર ક ટપ ક્લીનર. અમારે એવું છે મશીનમાં, ટબ ક્લીનર લખી ગયેલું આવે, ઇકો ટબ ક્લીનર
હમ્મ હમ્મ
હા એટલે ઈ અમારે વાપર વું મશીન ક્લીન કરવું જ પડે, નહીતર ખરાબ થઈ જાય એમને. હા ઓલું પાવડરની તો નાજ પાયડી કે ઈ વાપરતાં જ નહીં નકર ખરાબ થી જસ
અમે તો અમે તો ક્યારેક લિક્વિડ વાપરીએે, ક્યારેક પાઉડર વાપરીએ. અમારે તો કાટ બહુ લાગે છે અમારા મશીનમાં છે ને. કાટ લાગી ગ્યો છે પાછળ.
ઓહો હો હો! એમ કેમ? એવું કેમ?
કટાઈ ગયું છે અમારે તો પછી અમે તો આ વેચી નાખશું ને પછી બીજું લઈ દેશુ.
ઓહો! કેમ કટાઈ કેમ ગયું છે, તમારે કેટલાકનું છે? તો તમારે ઓનલાઈન લીધું તું તમે?
ઓનલાઈન લીધું તું. સાડા તેરનું આવ્યું તું. ને હોલસેલનું હતું.
હા.
છો કિલ્લાનું.
હ અ.
પચી કાચના આવે છે ઢાંકણાવાળું.
ઉપરથી કાચની?
હા બકા.
હા અમ અમારેય એવું જ છે અમારે વીસ હજારનું છે. સેમસંગનું છે પણ અમારે બહુ મસ્ત છે.
સારું કે
અમારે એવું કાઈ થાતું નથી કટાતું કે કાઈ નથ થી અમારે તો તમે પણ હલકી ક્વોલટી લી ધી હોય પછી તો પણ તમે એમજ થાય ને. લેવું તો સારું જ લઈ લેવાય તમારે એક વખતમાં.
ત્યાં જાસુને બીજા ગામ ત્યારે લેશુ પછી સરસ.
સરસનું ફન્ટ ફ્લો ઓલું વારું આવેને એવું લઈ લેવાય તમારે હવે.
પછી એવું જ લેશું પછી અમારાં છોકરાના મેરેજ થઈ જાશે.
હ અ. ત્યારે જોહેન તમારે છોકરાના મેરેજ થઈ ગ હા માણસોને પછી ફંડ ફ્લોર તો બહુ મસ્ત આવે એમાં છે ને. ગરમ પાણીથી પણ વોશ થઈ જાય કોક ચાલીસ પચાસ હજારનું આવે ને એવું.
હા.
એવું લઈ લેવાય તમારે અવે.
તમારે માણસો વધી જાયને પછી થોડુંક મોટું લેવું પડે. તો હું અત્યારે તો ચાલે.
હા હા ચાલે હા.
હા. શું હાલે બાકી તબિયત પાણી સારાં છે તમારા?
હા ઓ સારા છે તબિયત પાણી તો એમ તો કંઈ નઈ એક છોકરાના હવે શરદી જેવું બેયને થઈ ગયું છે એકને હતી એટલે પછી બીજાને થઈ અજ જાઈને.
હમ્મ. તમે એને ચમનપ્રાસ કે એવું કાઈ ખવડાવો છો ચવનપ્રાસ?
ના એવું તો કાઈ નથ ખવડાવતા એટલે.
એવું રોજ દેવાય થોડુંક. થોડુંક હા એ હું શરદી ઉઘરસને નો થાય. એ છે ચમનપ્રાસ તા ચમનપ્રાસ
હ અ. એવું તો નથી, આમ અને એનાથી શરદી ન થાય.?
ના એમા નો થાય એમાં એલચી અને હું તુલસી ને લવીંગ, મધને કેટલી જાતનું આવે છે, અંદર ને બાળકને હેને,? તમે બહુ સારૂ.
હા હંઅન એવી નથી ખબર હો અમને તો,
ભાવે નેતો દૂધમાં નાખી દેવાય, પછી હાથે થી ચાટવા દઈ દયો નેતો બહુ સારું. બઉ મસ્ત લાગે ટેસ્ટમાંય.
હકન, લઈ લેશો હવે એવું કરશું,
આપડે ખાઈ નેતો આપડે બહુ સારું. આપણા માટે પણ આપણે સવારમાં અડધી ચમચી કા એક ચમચી ખાઈ લઈએ ને, આખો દિવસ એવો સરસનો જાય.
હકન, તો તો હવે લેવું જ જોશે, અમારે તો છોકરાને શરદી બહુ થઈ છે. હા સર, બહુ થઇ જાય છે, મારે, છોકરાઓને સરદી
અમારે કેટલા દિવસ નથી સા એમાં તો સારું છે,
હ અમારે કેટલા દિવસથી થઈ ને પણ આ વખતે વરી અત્યારે થઈ, થોડુંક વાતાવરણ ને ચેન્જ થાય ને
તો એવું થઇ ગયું છે.
હં તો છેને સેજ મીઠુ નાખે, થોડુ મીઠુ લાગે એવો સ્વાદ આમ અલગ અલગ સ્વાદ આવે. બ મસ્ત લાગે, મજાજ આવે.
એવું છે ને હ હ હવે જોશું લઈ ને.
તમારે એને છે ને કાવો કરીને પીવડાવાય તુલસીઓ આદું થોડુંક નાખાય, ન પણ ત પાણી પછી થોડું થોડું નાખી.
હા
એક આઈસ વાળું એટલે કે એક એક ચમચી દેવાય આખા દિવસની ક્યારેક ક્યારેક યાદ આવે ત્યારે એક ચમચી દેવાય, એનાથી તો બહુ ફાયદો થાય.
હ હ હવે એવું. કરશૂ બેન હવે, હારું હા તો વાન્ધો નઇ. સારું બેન રાખુ. બસ જો સારું બેન હવે રાખુ તો
હા